હલો ધવલભાઈ કેમ છો?
હા બસ મજામાં તમે કેમ છો?
અમે પણ મજામાં તો કીધું લા અમે ફરવા જાતા એના વિસે ધવલભાઈ સાથે વાત કરીએ. અમને પણ મજા આ તમને પણ સાંભળવાની મજા આવે એટલે અમે કચ્છ સાઇડ ફરવા ગયા તેના હું તમને થોડી વાતચીત કરું કે કચ્છમાં ઘણા એવા સ્થળો છે જે તમે ફરી શકો છો અમે જે સ્કૂલ માંથી પ્રવાસ કર્યો હતો એટલે અમને પણ મજા આવી જે ઘણા એવા મિત્રો સાથે પ્રવાસ કરવાની મજા જ અલગ હોય છે જે તમે જે તમે કચ્છ સાઇડ જો તમે કોઈ પણ સીઝનમાં ફરવા જવ એટલે તમને મજા જ આવે કે પહાડો વાળા વિસ્તારોમાં તો તમને જયારે ચોમાસું હોય ત્યારે મજા આવે. એટલે અમે કચ્છ સાઈડમાં શિયાળાની સિઝનમાં ગયા હતા. ને શિયાળામાં પણ ફરવાની મજા આવે કારણ કે ગરમી ના પડતી હોય. એટલે તમને મજા આવતી હોય છે, એવી રીતે અમે ઘણો સારો એવો પ્રવાસ અમે ફર્યા અમને પણ ઘણી એવી મજા આવી. ધીરે ધીરે અમે ફરતા ફરતા અમે શરૂઆતમાં જે કચ્છમાં જે આપણે જે આશાપુરા માતા ન મઢ આવેલો ત્યાં અમે ફરવા ગયા ત્યાં પણ અમને ઘણી એવી મજા આવી અમને ફર્યા. સારી રીતે વાતચીત કરી પછી જારે અમે કચ્છમાં બીજે જે તેના પછી અમે રણ આપણે નથી જે કચ્છ નું રણ આવેલું સફદ તેને લોકો મીઠાનું રણ કેતા હોય છે ત્યાં અમે ગયા ત્યાં પણ સારી રીતે ફર્યા અમને આનંદ આવ્યો ફરવાની પણ મજા આવી પછી ત્યાંથી અમે સાંજ સુધી રહ્યા હતા સાંજ સુધી રોકયા પછી અમે ઘણી એવી મજા આવે અમને ત્યાં પછી ત્યા સૂર્યાસ્ત જોઈને જે રણોત્સવ જોવા જયા હતા જે તેનું લોકસંગીત ઘણી વખણાતી હોય છે કચ્છની પછી તે જોઈને ધર્મશાળામાં જે પ્રખ્યાત ભોજન એટલે કે દળબાટી ખાધી દળબાટી ખાવાની - ખુબ જ મજા આવે કારણ કે એવા શિયાળાના સીઝનમાં દાળ બાટી અલગ જ સ્વાદ આવતો અને કચ્છમાં તમે ખો એટલે જે ખુબ જ મજા આવતી હ રીતે અમે ખુબ જ કચ્છમાં પણ આનંદ કર્યો હતો. તો તમે જે ફરવા જવ હોય તો એના વિશે થોડી ઘણી
હા વાત સાચી છે તમારી જેથી કરીને અમે પરવાસ ગયા હતા કાઠિયાવાડમાં કાઠિયાવાડ ને બિલકુલ ત્યાં આખું જોવાલાયક સ્થળ અલગ જ આવેલું છે જેથી કરીને હું તમને વાત કરી શકું કે જો કાઠિયાવાડ રયુ ને
હા
એ કાઠિયાવાડ હંમેશા એવા લોકો બધું કરતા હોય છે કે જેથી કરીને ફરતા હોય છે બહારના લોકો વિદેશ ના લોકો ચાઈના ના લોકો જાપાન ના લોકો પસ અમેરિકા ના લોકો કેનેડા ના લોકો પાસી ઈંગ્લેન્ડ ના લોકો પાસી જાપાનના લોકો બસ એવા અલગ અલગ દેશના બધા કાઠિયાવાડ નો સ્પેશલ પ્રવાસ કરવા આવતા હોય છે, જેથી કરીને કાઠીયાવાડ ની અંદર એક મોટું મંદિર કહેવામાં આવે છે, દ્વારકાધીશ નું મંદિર, દ્વારકામાં આવેલું છે. એ દ્વારકાની અંદર એવું બધું આવેલું છે જેથી કરીને આમાં આખો શરો હ એની આ આજુબાજુ દરિયો હોય છે વચ્ચે વચ્ચ ગોમતી ઘાટ હો છે ગોમતી ઘાટની ઉપર જે મંદિર આવેલું છે એનું નામ છે ક્રિષ્ણ કષ્ણ ભગવાન નું મંદિર છે એ દ્વારકા ની અંદર જો એટલું બધું ફરવા લાયક છે અને ની અંદર પછી કે એની અંદર આ એક ડૂબેલી છે એને ઓલી દ્વારકા નગરી સોનાની દ્વારકાની નગરી ત્યાં ડૂબેલી છે, એમાં પણ નરેન્દ્ર મોદી આ કોઈ ઇતિહાસ જોડીને આવ્યો અને નીચે પણ એ આખો જ બ જોઈ બતાવીને આયો કે અંદર કેવું ફરવાલાયક સે. કેવી રીતે અંદર જવાનું, ને કેવી રીતે પેલું કરવાનું એવી જ રીતે આખું એનું સોશિયલ મીડિયા પ્રમાણે આખું બધું થઈ ગયું છે. એવુંપ થઈ ગયું છે જેથી કરીને આપડે જો જઈએ ને તો પણ એક આપણેે સોનાની નગ રી દેખવા મળે, કે એની અંદર ચેવું જોવાલાયક સે, ચેવું જોવાલાયક નથી એ આખી સોનાની નગરી પણ આપડે દેખવીન હોય તો દેશિકો જેમ કે દ્વારકાધીશ નું મંદિર છે ને એનાથી બઉ એથી ત્રણ થી ચાર ઘણું મોટું એ અંદર ડૂબેલું છે. ડૂબેલું છે એની અંદર ડૂબેલું ડૂબીન તો ગયું છે જેથી કરીને એટલું બધું મોટું થઇ ગયું હતું કે મંદિર ની અંદર એટલું બધું પાણી સમાય ગયું હતું, કે હું તમને શું વાત કરું. કે એટલું જ તમ આ કે દ્વારકા નગરી એની અંદર ડૂબી ગઈ, કે તમારે શું કેવું છે તમાર બીજા? વિશે તો મારે શું કેવું? મને થોડીક એના વિશે
વાત હાચી હું તમને એ હું તમને દ્વારકા વિશે કહું કે તમે દ્વારકા ની જે નગરીની વાત કરી, કે જે દ્વારકા નદી જે અંદર ડા ડુબાઈ ગયેલી સે. એનો પણ ઘણો બધો મોટો ઇતિહાસ છે, કે એ લોક કો એવું કે છે કે જે દ્વારકા નદી જે શ્રી કૃષ્ણ જે રહેતા ત્યાં એક વખત કંઈ ક પૂર જેવું આવ્યું તું, તેના કારણે એ ઉ તે દ્વારકા નગરી ડુબાઈ ગઈ. અને તેમનો જે સ્વર્ગ-સ્વર્ગમાં ગયા તા જે કૃષ્ણ ભગવાન એટલે એવું લોકો કેતા હોય છે, મને પણ ઘણી બધી એના વિશે માહિત તી કારણ કે હું પણ ત્યાં ફરવા ગયેલો છું, ત્યાં એવા ઘણા સ્થળો છે, જ્યાં તમને ફરી શકો ત્યાં દ્વારકા નદીમાં જે હમણાં જે દ્વારકા બ્રિજ બન્યો છે, એ એટલો સુંદર છે કે તમે શું વાત કરો જે એક અલગ રીતે બનાવવામાં આવે છે સરકાર દ્વારા. તેમાં પ તમને જાવ તો તમને ખુબ જ મજા આવે, તમને આનંદ પણ મળતો હોય છે. હું પણ ઘણી જે સ્કળે જગ્યા એવી ફરેલો હુ, જ્યાં તમને આનંદ મળી શકે. જેઉં કે મે કચ્છની વાત કરી કે કચ્છમાં પણ જે અમે માંડવી બ્રિજ પર ગયા તા માંડવી બ્રિજ, એટલે તમે કદાક નામ સાંભળ્યું હોય કે સમુદ્રનો જે અહ જે કિનારો હોય તેને બ્રિજ કહેવામાં આવે. એટલે બીચ ઉપર તો તમે જોયું હશે કે તમે પણ ફરવા જયા હશો, તો કે ચીપ બીચ ઉપર કે ઘણે એવા સ્થળો હોય, કે તમે ફરી શક જે બ્રિજ ઉપર ઘણા એવા સાધનો ફરતા હોય, જેમ કે કંઠા લારી હોય છે, પછી જે ગાડીઓ ચલાવતા હોય છે, રાઈડિંગ કરાવનારા જે પૈસા લઈને રાઈડિંગ કરાવે, એમાં પણ તમને ફરવાની મજા આવ અમે જયારે ગયાતા અમે દરિયા માં નાયાતા તે પાણી પણ કેટલુ ખુબ ખારું હતુ અમને ખુબ મજા આવે પછી જે રાઈડિંગ કરવામાં જે ઊંટ રાઈડિંગ કરી હતી, અમે જેમાં અમને ઊંટમાં બેસવાના કાઈ પચાસ રૂપિયા લીધા તા, ખાલી સો મીટર ચલાવે અને સો રૂપિયા, એટલે એ ખૂબ મૂકો હતો પણ છતા, મજા ખુબ આવતી તી. પૈસા સામે મજા કંઈ ના કહેવાય, કારણ કે ખૂબ જ મજા-મજા લેવી જીવનનો ખૂબ જ આનંદ છે, ફરવો એક જરૂર હે તમારુ શું કેવું કે ફરવા જાવા
હા, મારે તમને એવું કેવું છે, કે જેથી કરીને અમે કો કાઠિયાવાડ ની અંદર પ્રવાસ ગયા ને ત્યારે અમે એક લક્ઝરી બે લક્ઝરીઓ લઈને ગયા હતા, કે જેથી કરીને અમારી સ્કૂલના છોકરાઓ ખૂબ થઈ, ગયા હતા. કે અમે નવ થી બાર ના લોકો એટલા બધા થઈ ગયા કે બે લક્ઝરી કરવી પડે કે જમા કરીને એકસો વીસ જેવી આસપાસ સંખ્યા થઈ ગઈ. એની બહું બિલકુલ ફરવાની એટલી બધી મજા આવી ગઈ. કે હું તમને શું વાત કરુ એમાં હા, સારું એવુ સારું પરફોર્મન્સ જોવા મળ્યું કે હું તમને પ્રમાણે હુ, વાત કરુ કે એમાં એક સારી એવી લાગણી દેખવા મળે આપની અંદર કે જો આપણે એક સ્કૂલમાંથી જઈએ ને ત્યારે એમાં એક આનંદાયક આનંદાયક જેવી આપણને એવી ખુશી મળી જાય. આનંદાયકર ખુશી મળી જાય, કે આ આજ જવાનું છે કે બે દિવસ રહ્યા છે ત્રણ દિવસ રહ્યા છે. બે દિવસ રહ્યા એક દિવસ રહ હોય એમ ધીરે ધીરે દિવસ ટૂંકા થાય જાય ને તો આપની અંદર ખુશી જાગતી જાય. ખુશી જાગે એટલે એની અંદર એક એવું સારું પરફોર્મન્સ સારું જોવા મળે કે ના કે મારે પ્રવાસ જવું છેને. ત્યાં બધું આખો ઇતિહાસ જાણવો હશે કે અંદર શું કરવાનું શું ના એમ કરીને જો તે અમે એક બેગ પેક કરીને બેગ પેક કરીને જો પછી જે આગલા દિવસે જવાનું હતુ. ત્યારે અમે વાળ બીજા કટિંગ કરાયા કપડા લાવી દીધો પછી ચમ્પલ લાવી દીધો. સ્લીપર સંપર લાવી દીધો. એમ કરીને અમે પાછા આખી બેગ પેક કરીને આખી સાબુ લઈ લીધા એવી જ રીતે આખી અમે બેગ બેગ કરી નાખી કે જેથી કરીને આ આમાં સારી જોવાનું ફરવાનું લાયક એ ઉત્સાહી હોવ હો જોઈએ કે અંદર કે આટલું બધું સામાન લઈ જશે છ સાત દિવસ આપડ અંદર રહેવું પડશે એટલે આપડ અંદર એવી સારી સગવડતા કરીને જાવ સારું એટલે પછી એક નાસ્તા ની પણ મે સગવડ કરી હતી જેથી કરીને ઘરે એવી એ ચીકી બનીને ગયા હતા કે ચીકી ત્યાં ખાવાની બિલકુલ ત્યાં મજા આવી હતી આખા સમૂહમાં અમે ચીકી ખાતા હતા પણ ચીકી ખાવાની બહુ બિલકુલ મજા આવી હતી તમને શું શું લઈને નાસ્તો લઈને ગયા. મને તમે થોડીક વિશે માહિતી
હા હું તમને આ માહિતી આપું કે અમે નાસ્તો તો નાસ્તો તો નોતા લઈ ગયા પણ અમે સુંંધાજી ફરવા ગયા હતા વચમાં હમણાં જ તમે વેકેશના ટાઈમે સુંદરાજીમાં ફરવા ગયા અમને મજા આવે કારણ કે સુંદરાજીમાં જે ફરવાલાયક જે સ્થળો તમે કદાચ સાંભળ્યું હોય તો સુંદરાજીમાં જે જે માતાજી નું મઢં આવે છે. ત્યાં અમે ફરવા ગયા હતા ત્યાં અમે શરૂઆતમાં ટ્રેનમાં ગયા હતા કે ટ્રેનમાં તો મજા આવે ટ્રેનમાં સફર કરવાની લોકલ ટ્રેન હોય તો જબર મજા આવે. કારણ કે ઘણી બધી જે બારીઓ ખુલ્લી હોય તમે આરામથી બેસીને તમારું જીવન જે જે વાળના વાતાવરણનો તમે આનંદ લઈ શકો અને તમે મજા પણ કરી શકો છે. એવી રીતે અમે ઘણી મજા કરી અમને ખુબ આનંદ આવ્યો એ મજા મજા કરતા કરતા અમે પછી સુંદાજીમાં જે રાનીવાડા ગામ આવેલું ત્યાં પહોંચ્યા. હવે ત્યાંથી અમે ત્યાં ગ જીપ કરીને અમે સુંદરાજી પહોંચ્યા. સુંધાજી પોહોચ્યા બાદ અમે ઘણું ફરવાની મજા ઘણો લતો લીધો ત્યાં સુંદરજીમાં પહાડ ઉપર ચડ્યા પેલા નાસ્તો કરી લીધો. પછી તેને પહાડ ઉપર ચડવાનું ચાલુ કર્યું, પહાડ ઉપર ચડવાનું ચાલુ કર્યું એટલે ઘણો બધો આનંદ આવ્યો અમને, તે પહાડ ઉ ચડ્યા પછી ત્યારબાદ અમે જે આગળના ભાગમાં ઘણા એવા વિસ્તારો તેના પર જે માતાજી નો મઢ આવેલો છે ત્યાં ચડ્યા. માતાજી એ પણ ખુબ આશીર્વાદ આપ્યા હતા એમને પણ મજા આવી એમને પણ મજા આવી. પછી જ્યાં અમે આરતી નો આનંદ લીધો તે જ્યા તમે આરતી કરવા માંગો છો ત્યાં આરતી ખુબ સારી રીતે થતી હોય છે. જે સુંતા માતા ની આરતી ખુબ સારી રીતે કરવામાં આવે છે અને એમાં પણ તમને મજા આવે. પછી જે અમે જે માતાજીના મનમાં ગયા ત્યાં જે અમે રૂમ બુક કર્યું તું માતાજી નું ખુબ જ અમારે જે ત્યાં તરમ શાળા આવેલી છે ત્યાં તરમ શાળામાં રૂમ રૂમ કરવાનું અને ભોજન વ્યવસ્થા એક અલગ જે જગ્યા કરવામાં આવેલી હોય છે જેમાં તમને ખુબ જ સસ્તું અને સારું ભોજન મળી જતું હોય છે કે ખુબ જ સારી રીતે અને તમને ભોજન સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે અને
તમારી તે પણ વાત સાચી છે કે જે થી કરીને કે તમે મને સુંંધાજી ની વાત કરી પણ અમે એક ત્રણે મિત્ર પનવા આયવા અમે આંગાત ગયા હતા કે તમને હું શું વાત કરું? કે અમે ગયા તા તો અથી ગયા પેલા એક દિવસે મોરે એક દિવસે નક્કી કર્યું. ક્યા દિવસે જવાનું છે, આજ દિવસે જવાનું છે પછી બીજા દિવસે અમે ચાર વાગે પેરડી પોગી ગયા પેરડી પોગીને અમે એક ટ્રેન પકડી લીધી. ટ્રેન પકડી લીધી એટલે કે લોકલ ટ્રેન. લોકલ ટ્રેન એટલે ખાલી ઓનલી ફોર પચીસ રૂપિયા ભાડું, પચી રૂપિયા ભાડા મા ટ્રોણી વાળા રણી વાળામાં તો ઈ જતા રયા, ટી હજાર તા રયા એટલે પછી બસમાં તોમાં આયા એક તું આવ્યું તુ પછી એક રોમશન આવ્યું તુ પછી એક શું કેહેવાય, અ જેના લાવી તું ન પછી એક કોઠા આવ્યું તો ન પછી વાટા આવ્યું તું ને એવા અલગ અલગ ધોમ આવ્યા તા. ધોમ આયા પસે એની અંદર બિલકુલ ત્યાં ફરવાની બિલકુલ મજા આયી જાતી તી. અને પછી અંદર અમે એવા હેડિયા રેલગાડીની અંદર એવા હેડિયા કે માણસું છે જપ ના કરી એમ રીતે મજા આઈ જી તે હું તમને શું વાત કરું, ને પછી હા એટલે એની અંદર પછે અમે રોણી વાળા ઉતર્યા. રોણી વાળા ઉતરીને અમે શું કર્યું ખબર કે જેથી કરીને અમે એક એક જ્યા પછી એક બાથરૂમ ગ્યા બા બાથરૂમ જઈને બાથરૂમ જઈને પછી અમ મે આયા ઠેટ નેસાડા નેસાડા આઇ ને જો પછી પકડ્યો સકડો. સકડો પકડી ને એની અંદર ના સકડો નતો એ એક ગાડી હતી જીભકાર. જીભકાર, જીભકાર આવે જીભકાર એ ગાડી લઈને અમે ઈ લઈને ગયા ઠેઠ સુંંધાજી સુંંધાજી પહોંચી ગયા અન ને મસ્ત એવું વાતાવરણ હતું પછી લીલુંછમ એવું ત્યાં હતા ઠંડા ઠંડુ હતુ પછી એમ નીચેથી નાસ્તો કરીને અમે ઉપર ચડવાનું ચાલુ કર્યું એટલે હવે હવે ચડ્યા અને આખો નજારો અલગ જોયો અને પછી એની અંદર રૂમરાસી રૂમરાશિની પાસે અમે ર્યા અને ર્યા ની અંદર ઠેલા મેલ્યા. આખો રૂમ પેક કરી